હેલો બસ મજામાં તમે કેમ છો શું કરો છો શું ચાલે છે હમણાં હા બોલો મજામાં જ રેવાનો નહી તો હવે આજ એટલું બધું હવે આ ચાલતું છે હા
હાશ
શું વિચારો છો સુસ સોશલ મીડિયાનું
સોશિયલ મીડિયા વિશે
હા હા
કે ખરાબ
સોશિલ મીડિ દા હા એ તો બરાબર છે
તે આપણ જીવન એક મહત્વપૂર્ણ ભાગ બની ઉપયોગ માહિતી મેળવવા મનોરંજ છે
હા એ તો બરાબર કેવ તમાં આજ કલ એમ બી સોશિલ મીડિ તેનો ખુબ મતલબ અલગ જ મહત્વ છે હવે આખી દુનિયા સોશિયલ મીડિયા પર જ ચાલે છે હવે
ના કોઈ હા સચ.
હા હા બોલોો.
સ વાત છે જ કોઈ પણ ખોડામાં બેસ. સીને એલો છે.
હા એ તો બરાબર કેવ તમે હવે ઇન્ટરનેટ. છે સ્માર્ટફોન છે. એ પણ હવે સોશિયલ મીડિયાનોો એક જીવનનો એક ભાગ બની ગયો છે. આજે લોકો. આજે લોકો માહિત. મેળવવા માટે કેટલા બધા મિત્રો સાથે. સગા સંબંધી હવે છેને એકબીજાના સંપર્કમાં રહેવા લાગ્યા છે મતલબ કેવી રીતે છે હવે છેને સોશિયલ મીડ. નો ઉપયોગ કરે છે જેવી રીતે. ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સએપ છે યુટ્યુબ. યુટ્યુબ છે ટ્વિટર છે આવા બધા. કેટલી બધી સેવાઓ આપણે સોશિયલ મીડિયા. દ્વા મળે છે આખા વિ. વિશ્વમાં કરોડો લોકો હવે આનો સોશિયલ મીડિયાનોો ઉપયોગ કરે છે. હા.
વ્યવસાય ચલાવવા માટે પણ સોશિલ. મીડિયાનું.
હા એ તો છે જ. શશ.
સોશિલ મીડિયા દ્વારા સમાજમાં જાગૃત. તે ફેલાઈ.
હા એ તો છે જ. અ સોશિયલ મીડિયા કેવી રીતે લોકો એકબીજા સાથે જો. એકબીજા સાથે જોડાઈ રહેવાનું કામ કરે છે જેવી રીતે પેલાના લોકો કેવા હતા કે મતલબ પત્રો કે એકબીજાને ચિઠ્ઠીઓ લખતા હતા હવે આજકાલ આ છે ને. અ સોશિયલ મીડિયા પર આટલું બધું ઈઝી કામ થઈ ગયું છે હવે જેમ કે ટેલિફોન છે કે મતલબ એવી રીતે વાતચીત કરતા થઈ ગયા છે વિડીિયો કોલ પર વાત કરી શકે છે એકબીજાથી આસાનીથી દુનિયાના મતલબ કોઈ પણ ખૂણામાં બેસેલા હોય. તો એ લોકો એકબીજાના સંપર્કમાં રહી શકે છે એકદમ અને કોઈ પણ આપણને કોઈ પણ સુવિધા એકદમ આપણે આસાન થઈ જાય છે સોશિયલ મીડિયા પર.
વાત છે તેનો બહુ ફાયદો. છે તો કેટલાક નકારામ. મત
હા એ તો બરાબર કયો તને.
હા તેનો ફાયદો. સાથેત. ગેરલાવ્ય વધુ પડતો ઉપયોગ સમયનો ભારે અભ્યાસ તથા કામમાં આવ. ખબરો.
એ તો છે જ હવે સોશિયલ મીડિયામાં કેવી રીતે હવે છે ને શિક્ષણનું પણ આટલું બધું મહત્વ વધી ગયું છે ને કે વિદ્યાર્થીઓ પણ છે ને પોતાના કોઈ બી અ કોઈ બી ઓનલાઈન ક્લાસીસ છે કે પોતાના કોઈ બી વિડીિયો છે કે. સ્કૂલ ના કોઈ બી આપણે ઇન્ફોર્મેશન જોઈએ છે તો તે લોકો છે ને એકદમ આસાની સરળતાથી છે ને સોશિયલ મીડિયાનોો ઉપયોગ કરી શકે છે એનાથી એ લોકો જલ્દી પોતાનું કામ છે ને સરળ બનાવી શકે છે જેવી રીતે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ છે તો એ એના પર પણ છે ને કેટલા બધા. ચેનલો આવે છે, કેટલા બધા કોમ્પિટિશનો આવે છે. હવે બીજા છોટા છોટા બાળકો પણ છે ને એ લોકો પોતાના યુટ્યુબ પર છેને અ કઈ પણ એ લોકોનું મનોરંજન કરવું હોય તો એ લોકો કરી શકે છે આમ ને છે ને હવે હહ
ટી માહિતી અને અફ અફવાઓ ઝડપ થી ફેલાઈ હું સોશિયલ મીડિયાને
હા એ તો છે
જે સમાજ માટે નુકસાનકાર
એ તો બરાબર કયો તમે સોશિયલ મીડિયા છે ને આજકલ હવે એવું બધું એક આધુનિક યુગનું મ મહત્વપૂર્ણ એક થઈ ગયું છે. સોશિયલ મીડિયા આખી દુનિયા હવે છે ને સોશિયલ મીડિયા પર જ રહેલી છે હવે જેમ કે ઈન્ટરનેટ છે, સ્માર્ટફોન છે એ બધા એ બધાનું વધારે પડતું જ ઉપયોગ થતું છે હમણાં હવે કોઈ પણ મિત્રોને મળવાનું હોય સગા સંબંધીઓ સાથે સંપર્કમાં રહેવાનું હોય કે કોઈ પણ આપણે મનોરંજન કરવા તો બી છે ને સોશિયલ મીડિયાનો જ યુઝ કરે છે બધા
સોશિયલ મીડિયા પર સાયબર બોલિંગ અને જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. તે માનસિક તળાવ અને ચિંતા વધારી શકે
હા એ તો બરાબર કયો તમે સોશિયલ મીડિયા પણ એમ એક રીતે સારું કેવાય કે જેને મતલબ સોશ હા બોલો
હા ઘણા યુવાનો
હા
ઘણાયું સમય પસાર કરવાના કારણે મે નો સીધો સંપર્ક ઓછો કરી દે દે છે.
હા એ તો બરાબર કયો તમે. સોશિયલ મીડિયા એમ એક રીતે સારું કેવાય ને એક રીતે ખુબ જ એમાં ખુબ જ એમાં કઈ ને કઈ કઈ ને કઈ સંબંધો બગડે છે, કેટલો બધા કિસ્સા હાદસાઓ થાય છે, તે આપણને ખુબ જ નુકસાન પણ કરે છે એક રીતે તો ને એક રીતે તે તો કેટલું આમ સારું કેવાય શો મીડિયા પણ છે ને આપણે મનોરંજન પણ આપણે જોઈ શકીએ છે જેવી રીતે મ્યુઝિક છે, ગીતો સાંભળવા છે, આપડે કોઈ પણ ટ્રાવેલિંગ કરતા હોય તો તેમાં પણ ફિલ્મો ના ટ્રેલર જોવા કે મતલબ એવી રીતે કોઈ બી ફની વિડીયો જોવા તો કેટલું બધું હવે સોશિયલ મીડિયા પર આપડે બધું જોઈ શકીએ છીએ.
હા તે તે સોશિયલ મીડિયાનો ઉપ મર્યાદામાં કરવો ખૂબ જરૂ જરૂરી છે.
હા એ તો બરાબર કયો તમે હવે કોઈ પણ મુસ કેલી ના સમયમાં આપણે જેને સોસ સોશિયલ મીડિયા આમ ઉપયોગી પણ થાય છે. જેવી રીતે કોઈ હવે આ અ કોઈ વ્યક્ કોઈ અકસ્માતો થયા હોય છે. જે કોઈ કુદરતી આફતો આવી ગઈ હોય છે તો કોઈ બી સમ સંકટના સમયમાં છે ને એ લોકો આપણને જા ઝડપથી આપણને માહિતી પણ મળી શકે છે. હવે કોઈ પણ આપણા સગા સંબંધીઓ હોય તે આમ તેમ ફરવા ગેલા હોય તો એ એ સોશિયલ મીડિયા પર જલ્દી આપણને એ વા વાતનું ખબર આપણને મેસેજ મળી જાય છે. તો એક રીતે આપણને સોશિયલ મીડિયા ખૂબ મદદ પણ કરે છે.
હા. આદાન પ્રદાન નું શક્તિ
શાળી સમાચાર અને મહત્વપૂર્ણ મળી જાય છે સોશિયલ મીડિયા પર.
હા એ તો બરાબર છે એ તમે કેવો તે બરાબર છે હવે સોશિયલ મીડિયા ના છે ને ઘણા તો ફાયદા પણ છે ને ઘણા ગેરફાયદા પણ છે એમ સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરે તો એ આપણને સમય નો પણ આપ આપડો બગાડ કરે છે ઘણા લોકો ક્યાં ઘણા આખો દિવસ જ્યાં જોઈ ત્યાં બધા મોબાઈલો મોબાઈલોમાં જ વ્યસ્ત રહે છે. જેના કારણે છેને પોતાનો અભ્યાસ પણ નથી કરી શકતા. ભણવામાં પણ ધ્યાન નથી આપતા ઘરે પણ હોય તો ઘણા જણા છે ને મોબાઈલ લઈને જ બેસી રે છે પોતાનું કામ પણ ટાઈમ પર નથી કરતા તો એવી રીતે સમયનો વ્યસ્ત ટાઈમ વેસ્ટ કરે છે. તો આવી રીતે અ આપણને જરૂરત મુજબ જ આપ ડે યુઝ કરવું જોઈએ.
તેમના કામ ધંધા છોડીને ફોન
હા એ તો છે જ સોશિયલ મીડિયા કેવી રીતે હવે સતત લોકોના જીવનમાં પો તાની મતલબ કેવી રીતે આમ હા કોઈ પણ આમ જ બેસેલા હોય આપણને ચિંતા હોય ટેન્શન હોય તો આપણે મોબાઈલમાં આપણેે સોશિયલ મીડિયા પર આપણે યુટ્યુબમાં ગમે તેવા મતલબ મનોરંજન છે. કે કોઈ પણ હવે એવી રીતે અ મુવીઓ છે પિક્ચરો છે. તે આપણે આમ જોઈ શકીએ છે આપડો મનને પણ શાંત કરી શકીએ છે. ને આવી રીતે
હા. હા શું છે અને નુકસાન પણ છે. આપ હ હેલો હલો હા તે એક સાધન
એટલા મા
જીવન નો સંદેશ એ બોલો
હા હા એ તો બરાબર કયો તમે એટલે કેવાય છે કે સોશિયલ મીડિયા એક ધાર ની એક ધાર વાળી બે એટલે એક ધરવાળી તલવાર જેવું જ છે તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો તે આપણા પર હોય છે સમજદારી પૂર્વક કરવો આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજદારી સમજદારી પૂર્વક કરવા જોઈએ અને મર્યાદામાં રહીને કરવા જોઈએ.
એ વાત છે.
હલો એટલે ખુબ જ ધ્યાન રાખ વું જરૂરી છે. એટલે શું
સૂર્યને યોગ્ય અને સંતુ લીત સમાજ માટે લાભદાયક બની શકે છે. આપણને સોશિયલ મીડિયાને જોઈને વાપરવું જોઈએ.
હા એ તો છે જ આપણે ખુબ જ સમજદારીપૂર્વક આપણે એનો ઉપયોગ કરવો જોઈએ આપડે જરૂરત હોય તો જ આપણેે વધારે પડતો મોબાઈલનોો પણ યુઝ કરવો જોઈએ વધારેડ મતલબ એમ નહી કે આપણે આખો દિવસ મોબાઈલ લઈને બેસી ખો દિવસ આપ મોબાઈલ આપ કામનું પણ વેસ્ટ કરે છે તો આપ ધન રાખવું જોઈએ. ઠીક છે ચાલો આપડે પછી મળીએ. હા.
મળીએ મળીએ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.